હલો કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હા હું પણ મજા માં
હમ બોલો આજે આપડે શું કે આપણે વીજળી નહીં હોય ને ઘણીક વાર કટ થઈ જશે ને તો કેવું થાય આપણે નહીં
હા સાચ ચી વાત છે અત્યારે આપડા જીવનમાં એવું થઈ ગયું છે ને કે વીજળીનું એટલું મહત્વ થઈ ગયું છે કે એના વગર આપણે જીવન જીવું ખુબ જ મુશ્કેલ બની
હ હાચી વાત છે તમારી
ને હરેક હરેક કામમાં વીજળીનો ઉપયોગ થાય છે.
ઉપયોગ થાય છે. ઘર મે પણ જઈએ તો બહાર જઈએ તોય મોલ મે જઈએ તો બી બધ્ધી વસ્તુમાં આપણે ગમે તે જગ
ધુ વીજળી થી જો વીજળી ના હોય તો પંખા ના ચાલે, લાઈટ નો બળે ટીવી, મોબાઈલ સેનાઈ વગર આપડે આપડે અત્યારે જીવન એવું થઈ ગયું કે આ બધા વગર આપણે ચાલતું નથી પણ એ બધ ધામાં મહત્વનો ભાગ વીજળીનો છે.
હાચી વાત છે તમારી. એનવે બીજલી ઘડીક વાર નહીં આવે તો એને બગાડ બી થાય આપણે.
હા જેમતે અચાનક વીજળી જતી રહી તો આપડે ફ્રીજ માં બંધ થઈ ગયું હોય ચાલો ટીવી વગર તો આપણેે જીવી લઈએ. પણ ફ્રીજ બંધ થઈ ગયું હોય તો બધું અંદર બગડી જાય આપડી શાકભાજી ને બધું બગડી જાય ફ્રીજ ફ્રીજ વગર એમાં વીજળી હા વીજળી વગર ફ્રીજ નકામું થઈ જાય.
હાચી વાત હે. ના આપણા નેના બાળકો હોવે તો ઈયની ઈયને વધારે ગરમી લાગે એ કેવા રોવ રડવા મડે છે એમને કઈ ખબર પડે.
હા સાચી વાત છે.
આચી વાત એક કે નઈ.
હમ્મ સાચી ખુબ જ ને એમે અત્યારે. શિક્ષણ માટે પણ વીજળી ખુબ જ જરૂરિયાત બની ગઈ છે જેમ કે ત્યારે સ્કૂલમાં અ ડિજિટલ ટીવી આવી ગયા છે પેલ્લા આપડે બ્લેક બોર્ડમાં કરાવતા હતા પછી ગ્રીન બોર્ડ માં કરાવતા અત્યારે ડિજિટલ ટીવી માં કરાવે છે. ડાઇરેક્ટ ભણાવે છે તો ટીવી લાઈટ જ. જ વીજળી જતી રહી તો પછી અ કેવી રીતે ભણાવે કોમ્પ્યુટર ક્લાસ હોય તે કોમ્પ્યુટર નો ક્લાસ કેવી રીતે એ લોકો અટેન્ડ કરી શકે.
હાચી વાત છે તમારી.
પ્રોજેક્ટર ઇન્ટરનેટ બધ્ધું ઇન્ટરનેટ વગર અત્યારે કઈ જ નથી થતું. એટલે બધા માટે વીજળી તો આપણને ખુબ જ જરૂરિયાત અ લાગે છે.
હાચીવાત આમ બીજળી આપણે ઘરામે કે મોલો મે આપણે જોઈ ઇન્વેટર નહીં હોવે. ઘડીક વાર તો ચાલે બે કલાક તન કલાક નહીં આવે ને તો આપણે ઈન્વેટર ઉપર ચાલે. આ આપણે ચોવીસ કલાક ના આવે તો ઈન્વેર્ટર બી લો થઈ જાય ને બેટરી એની બી બે જાય.
સાચી વાત છે. હા એ વધારે ઇન્વેટર એ પણ ઇન્વેટર પણ એટલું બધું. કામ ન કરી શકે જેટલું આપડે એમાં પણ વીજળી તો જરૂરી જ છે ને એમાં પણ આપણે જાતો વીજળી આપને ઉપરતી સરકારી મળતી હોય છે એટલે એ પ્રમાણે અત્યારે લાઈટ બિલે એટલા બધા આવવા માંડ્યા છે જે પેલે બે હજારમાં આખો મહિનો થઈ જતો હતો. અત્યારે તો પાંચ પાંચ છ છ હજાર દસ દસ હજાર સુધીના લાઈટ બિલ આવે છે.
હાચી વાત અમે ઉનાળામાં તો બહુ વધારે આવે છે.
એસી વગર રહી નથી શકતા બાળકો અત્યારે ગરમી જ એટલી પડે છે અત્યારે વરસાદને ઓ‌. વરસાદ નું ઋતુ છે ક્યાં વરસાદ પડે.
હાચી વાત હે. એના માટે ગરમી બી કેટલી પડે ને આપણે ઘડીકવાર બીજળી જતી રહે તો આપણે તો ગર-ગરમે બી અંદર કામ કરવાની બી આપણે મન નહી લાગે કેમ ગરમી લાગતી હોવે. નામ પાણી નહી આવતો હોય તો બી આપે કેવું થાય કે બાપા ક્યારે કરંટ આવશે ક્યારે? કરંટ આવશે એવું થાય આપણે.
સાચી વાત છે. જેમ કે અત્યારે હોસ્પિટલ હોસ્પિટલ હોય તે હોસ્પિટલમાં વિજળી કેટલી જરૂરિયાત હોય. જેમકે સોનોગ્રાફી કરવાવા વેન્ટિલેટરમાં જેવી લાઈટ જતી રહે છે ને તો અત્યારે વચ્ચે એવું જ થયું હતું. સરકારી હો હોસ્પિટલમાં લાઈટ જતી રહી ને તો વેન્ટિલેટર ઉપર કેટ એટલા બધા હતા તો એમાંથી બે ત્રણ અ એક્સપાયર થઈ ગયા. મરળ પામ્યા. એટલે વેન્ટિલેટર પણ એટલું જ વેન્ટીલેટરમાં વીજળીની જરૂરિયાત ના.
હાચી વાત હૈ. હવે તો બીજલી
એટલે એક્સ-રે કરવામાં, સોનોગ્રાફી કરવામાં આ બધા મશીનો જ અત્યારે વીજળીથી ચાલે છે.
હાચી વાત. ઘણીક વાર આપણે ઘરમે ના હોય તો ચાલે લેકીન હોસ્પિટલમાં એ વધારે જરૂરત છે એનમી.
હા એવી રીતે આપડે ગરમી અત્યારે ઘરમાં ના હોય તો આપણેે પાર્કમાં જતા રહીએ, થોડી વાર બગીચામાં જઈને આટો મારીને પણ આવી શકે. પણ હોસ્પિટલમાં ન હોય તો એ લોકો કેટલા હેરાન થાય.
હાચી વાત હે. ને ગામડામાં તો શી કે કે આપણે ઘડીક વાર મતલબ બે ત્રણ કલાક લાઈટ ને આતો બી ચાલે કેમ કે આ પો પોધાનું જ વધારે ઝાડ ઝાડનું વધારે વધારે છે. તો ઠંડુ પવન આવતો હોય, ચાયા માયો હોય છે, તો આપણે બેસીએ ને તો બી ઠંડો પવન આવે.
સાચી વાત.
હાચી વાત?
પણ તો પણ અ હા ખેડૂતોને પણ સિંચાઈ કરવા માટે ન જોય? એ ત્યારે ઝાડ નીચે બેસી રે પણ એ લોકોના કામય સિંચાઈ વગર અત્યારે તો કેવું થઈ ગયું સી ચાઈ કરવા માટ
હાચી વાત છે.
કરવા માટે પણ આપને જરૂર પડે છે. અત્યારે તો પવનચક્કી એ પણ બધું વીજળી થી જ ચાલે છે.
હાચી વાત. કેટલું હવે તો કવું બધું બીજલીનું વગર તો આપણે ઘડીક વાર ચાલતું જ નહી ને બધું બીજલી ઉપર થઈ ગયો ને.
હમ પેલા હતું આપડે રેડિયો ચલાવી લેતા કેસટ નાખીને, અત્યારે કશું નથી થતું.
હાચી વાત. આપણે પાણીનો આરો હોવે પાણીનો આરો હોવે તો ઓબી ઓબી બીજલી ઉપર ચાલે છે. કરંટ હોવે તો આરો બી ચાલે ઓવી નહીં ચાલતો.
સાચી વાત. અને મોબાઈલએ ચાર્જિંગ ચાર્જિંગ જ નો થાય તો મોબાઈલ આપણે કેવી રીતે વાપરી શકીએ? અત્યારે જે આપણે વાર્તાલાપ કરીએ છીએ આપણે અત્યારે કરીએ છીએ જો અત્યારે મારો ચાર્જિંગ પતી જાય તો મારે કેવી રીતે વીજળી જ ન હોય તો હું કેવી રીતે ચાર્જિંગ કરું?
હાચી વાત હે. હાચી વાત હે. અમરજન્સી આપણે મોબાઈલ ઉપર કામ હોવે. તો ચાર્જિંગ જતો રે તો આપણે શું કરીએ? કેટલી બધી આપણે પ્રોબ્લમ થાય હાચી વાત નહીં?
એટલે ખેડૂત તો હળથી આમ પોતે અ હાથથી કરતા તા. અત્યારે બધી રીતે થઈ જાય છે તો એ આપડી સમયની પણ બચત થાવા મંડી એના લીધે. ફટાફટ ફટાફટ બધું કામ થવા માંડ્યું.
હાચી વાત છે તમારી.
ઈ પણ આપને આરામદાયક લાગવા માંડી. હવે આપને આમ શાંતિથી ફટાફટ બધું કામ પતી જાય એટલે આપણને શાંતિ લાગવા મળે. તે પેલેના જમાનામાં તો બસ કામ, કામ, કામ. હા પતું જ નોતું સવારે પાંચ વાગે ઉઠે ત્યારથી કામ. અ પૂરું જ ન થાય. ને અત્યારે નવરાશ પર્યા બીજા પણ આપણે કામ કાઢી શકીએ છીએ.
હાચી વાત હૈ. પહેલાંના જમાનો એવું જ તું કે ગમે ત્યાં આપણે રીતનું ઊઠીએ ને તો બી આપણે કામનો પાર જ નહી આવતો. કામ આપણે હવે તો આપણે પોતાની રીતે આપણે શાંતિઓ કરીએ ને તો આપણે આમ ઘરનું બી કામ થાય. બીજો આપણે સાઈડમાં એક્સ્ટ્રા કામ બી થાય હવે તો. પોત પોતાની રીત અલગ અ પોતપોતાની રીત રીત અલગ અલગ હોવે ને હોવાને ટાઈમથી ટાઈમ કરી લે. હાચી વાત હે કે નહીં? કેને વેલો વેલો ઉઠવા ટાઈમ હો કે મોડા ઉઠવા ટાઈમ હો
કે આપણે એનો સાચી રીતે બગાડ કરવો જ ન જોઈએ. જેમ કે આપણે એક રૂમ માંથી બીજા રૂમ માં જઈએ ને તો લાાઈટ બંધ કરી દેવી જોઈએ. જે બાળકોને પણ આપણે ડું જોઈએ કે લાઈટ બંધ કરી દે. લાઈટ બી લઈ એટલું આવે છે ને વીજળી એટલી વાપરાય છે.
હાચી વાત છે તમારી. આપણે જેમ બાળકને આપણેી શીખવાડીએ જેવું બાળક કરશે આપણે જોઈ જો એને કે મમ્મી ઘડીક વાર બીજળીના લાાઈટનો પંખો બંધ કરતી હતી એવું કરતી હતી બિલ વધારે આવતો હતો. તો આપણે બી એવું કરવું જોઈએ. તો જેમ આપણે બાળકને શીખવાડીએ જેવું આપણે બાળક કરતું હોય. ને બી છોકરાને બી ખબર પડવી જોઈએ. કે આપણે બીજળીની બહુ જરૂર છે અને આપણા આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે.
આપડે એવી કલ્પનાય નથી કરી શકતા કે એક દિવસ વીજળી જતી રહીતો તો આપણે આમ એવું થાય કે આપણે કામ બધા કેવી રીતે કરી શકીએ. પાણી પાણીના પંપ બંધ થઈ જાય મોબાઈલ બધું બધું એકબીજા સાથે આપડણે વાતચીત ન કરી શકી. જેમ કે આપડણે પેલેના જમાનામાં અ પત્ર થી કરતા હતા. અ્યારે પંદર દિવસે પત્ર પોચતોય એવું બધું થઈ જાય અત્યારે પણ. આ વીજળી થી જ આપણેે આ મોબાઈલ માં આટલી ડેવલપમેન્ટ થયું છે.
સાચી વાત. એ પેલા પત્ર લિખતા મહિના પંદર દિન થી પોહોચતું હતું. તો પછી ખબર પ પ્રતીતે
સાચી વાત. અત્યારે ટીવી ટીવી આપડી વીજળી થી ચાલે છે ટીવીથી આપને સમાચાર ને કેટલી બધી ખબર પડે છે કે ક્યાં આ થયું ક્યાં આ થયું. બધા સમાચાર આપને મળી જાય છે.
હાચી વાત હ.
અને મોબાઈલ થી પણ આપને બધું મળી જાય છે કે અત્યારે શું શું બધું થાય છે. નહી પેલા તો. ટીવી જે એક જ હતું જે આખા ગામમાં બધા ત્યાં જઈને થોડી વાર જોતા જે એક જ ચેનલ હતી. ત્યા ચેનલ પણ એટલી બધી વધી ગઈ છે કે દિવસ રાત બધા છોકરાઓ જોઈ લે અત્યારે છોકરાઓને બધી ખબર પડે છે કે આપડે બધું એવું બધું આપડે જેમ કે સરકસ હોય તો સરકસ આપડણે જોવા જઈએ તો આપને કેટલું અજીબ લાગતું અત્યારે હું મારા બાળક ને લઈ ગય તો એને તો એવું થયું કે આ શું છે મમ્મા આ તો કઈ ન કહેવાય હવે
સાચી વાત ના આપડે તો બધી
આપડે એ બધું નહોતા જોઈ શકતા એટલે આપને બધું નથી લાગતું.
હાચી વાત હૈ.
એટલે ટીવી થી એટલે વીજળી ના લીધે ટીવીથી છોકરાઓમાં કેટલું આગળ વધવા માંડ્યા છે છોકરાઓ આજના.
સાચી વાત હે ટીવી તો હવે કોઈ જોતા જ નથી. બધાને આપણે વી બધા મોબાઈલ જોવે છે બીજલી હોવે તો બધી વસ્તુ આપણે મોબાઈલ બી કામ કરે છે બીજળી નહી હોય તો મોબાઈલ ક્યાંથી કામ કરતો હશે.
સાચી વાત છે પણ અમે અમારા અમારું કહીએ ને તો બાળકોને અમે નથી મોબાઈલ આપ્યો.
એ ટીવી જોવી હોય એટલે જોવાનું એ ભણવા ઉપર ફોક્કસ વધારે હોય છે.
તો તમારો તો નિયમ સારું કહેવાય છે બાપા.
ના અમારે ટીવી જ જોવાની બાકી મોબાઈલ તો નહી જ.
લેકીન આજના જમાનામાં તો તમે જોયું ને બધા. ગમે તે દસ વર્ષના પાંચ વર્ષના છોકરાને જો મોબાઈલ વગર ચાલતુ જ નહીં એને. તો એવું કેશે મા બાપ ની ખોડ છે મા બાપ જેવી ટેવ કરે ને આપણા છોકરાને જેવી પડી જાય હાચી વાત કે નહીં.
પણ અત્યારે કેવું છે કે બાળકોને મોબાઈલ આપી દે એટલે એ કામ કર કામ જલ્દી થઈ શકે. એટલે મોબાઈલ આપી દે કે મારે ફટાફટ કામ પતાવા દે ને આ ત્યારે આપડે એવું છે કે જયારે ભલે કામ પડ્યું હોય તું જા પછી જ હું તો કામ કરીશ ભલે કંઈ વાંધો નહી. ફટાફટ કામ પતાય દઈશ તો તને મોબાઈલ આપીને હું કામ નહી કરું.
ચલો હવે મને મજા આવી તમારી સાથે વાત કરવાની બહુ.
ચલો મને પણ મજા આવી બીજી વાર આપડે પાછા મળીશું ચલો. ચલો